હલો, કેમ છો?
મજામાં તુ કેમ છો?
બસ મજામાં હ, જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણા.
હા, હવે આ તે આપણે પર્યટન વિશે વાત કરશું કે અ ભાઈ આપડે પર્યટન એટલે શું કે.? પ્રવાસની મજા અને એમાં બારે જઈએ, ફરવા જઈએ તો શું મજા આવે એ ટોપિક ઉપર થોડી વાત કરીએ આપડે?
હા હા, વાહ એ તો બરાબર ખૂબ સરસ વિષય છે ના એ.?
હા, બોવ સરસ અજા
એટલે ફક્ત એક જગા હતી બીજી જગાને એવુ નથી? પણ નવી જગા જાઓની નવી સંસ્કૃતિ સમજાવની નવે તાજુ કરવા ને આને જીવનમાં નવા અનુભવ મેળવાની સુંદર રીતે છે.
હા, ચોક્કસ ચોક્કસ આપણેે બીજી જગ્યાએ જતા હોઈએ તો આપણને આપણે એક જ જગ્યાએ રહીએ તો આપણને એટલા ખબર નથી પડતી. બીજી જગ્યાએ જઈએ તો આપણને ખબર પડે કે હા ત્યાં કેવું વાતાવરણ છે.? ત્યાં કેવી આ કેવું કે કેવી જમીન છે. આયનાય ત્યાં કેવા લો કોય છે એ બધું આપણને જાણવા મળે છે.
હા, સાચું છે. જયારે આપણ રોજાની એકસરખી જિંદગીથી થોડો વિરામ લઈ અને નવી જગા જાવો જઈએ તો તારે મન પણ ખુશ થાય અને ઘણું નવ શીખવા પણ મળે.
હા, એજ એજ. કારણ કે, આપણે એકને એક રૂટીન જીવનથી શું કંટાળી જાય છે.? તો જો આપડે પર્યટન પ્રવાસ કરીએ તો એકદમ અ આપણેે ફ્રેશ થઈ જાયએ અને બીજી જગ્યાએ જાઈએ તો ત્યાંનું બધું આપણને જાણવા પણ મળે અને હા
બિલકુલ પર્યટન માણસાને ફક્ત આનંદ નથી આપતું પણ જ્ઞાન અનુભવ ત્ વિશ્વાસ અને જીવનને નવો દ્રષ્ટિકોણ પણ આપે છે
હા હા એ સાચી વાત છે નવો દ્રષ્ટિકોણ આપે છે કે ભાઈ અ ખાલી એક અ બહાર જઈએ તો આપણને નવા નવા અનુભવ થાય કે ત્યાંના લોકો કેવી રીતે રહે છે શું ખાઈ પીવે છે શું કેવી રીતે બોલે છે કારણ કે ભાષાઓ પણ અલગ થઈ જાય છે એટલે આપણને બધું જાણવા મળે છે
સારું વાત એટલે પર્યટન ્ટનો અર્થ ફક્ત ફરવા જેે એવન એવો નથી પણ એમાં શીખવું સમજીવાની આનવું પણ સામેલે છે ઘણા લોકો કહે છે કે પર્યટન જરૂરી છે શા માટે કારણ કે પર્યટનથી મનને આરામ મળે છે તનાવા ઓછો થાય છે પરિવાર સાથે સમય મળે છે નવા લોકોને મળવું થાય છે નવી સંસ્કૃતિ જોવા મળે છે અને જ્ઞાન પણ વધે છે
હા ચોક્કસ એ તમે સાચું કીધું કે પરિવાર સાથે આપણને રેવા મળે આપણા ઘરે હોઈએ તો આપણને કેવું થાય કે કોઈ બધા આપણે પોતપોતાના કામમાં જ વ્યસ્ત તો હોય છે પણ જો આપણે પર્યટનમાં જાય તો આપડે કેવું એક સાથેથે ભેગા સાથે ને સાથે સાથે રહી શકીએ છીએ એકબીજાની જરૂરતો આપણે પૂરી કરી શકીએ અને એન્જોય કરી શકીએ સાથે સાથે આપણે ખાઈ પી શકીએ અ તો આપણને પરિવાર સાથે આપણને બહુ મજા આવે છે અચછ
બિલકુલ બિલકુલ ઘર કાામની જવાબદારીઓના ચક્રમાંથી થોડી બ્રેક મળે તો મન તાજું થઈ જાય ને અને પર્યટન માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે
હા હા એટલે એજ માનસિક તો બહુ જરૂરી છે કારણ કે એ પર્યટનને આપણે એક ને એક કામ કરીને થાકી જાય છે આપણું મન તો આપણે જયારે આવી રીતે બહાર જઈએ એન્જોય કરીએ છીએ બીજા લોકોને હળી મળીએ છીએ તો આપણ મન પ્રફુલ્લિત થઈ જાય છે
હા ખૂબ સાર આપને નવી જગ્યા જઈએ પ્રકૃતિ જોઈએ રોજની ચિંતાથી દૂર રહીે અનેને મન હલ હલકું થાય છે તનાવ કંટાળો અને માનસિક થકનો જે થઈ શકે છે એટલે પર્યટન મન માટે પણ એક પ્રકારની રિફ્રેશમેન્ટ છે ને
હા હા એજ એજ એજ રિફ છે અને આપણે જયારે નવા લોકોને નવી જગ્યા જ ઘણી વખત આપણે દેવભૂમિ ઉપર જતા હોય છે તો થોડીક આધ્યાત્મિક લાગણી આવે છે આપણને મોટા ભાગે હવે શું થાય છે કે પજાઓમાં આમ મોટા ભાગે દેવ સ્થાનો એ જતા હોય છે તો આપણ ઘણી વખત ઘરે આપણને કોઈ એવો ટાઈમ નથી મળતો ત પણ એવી ભૂમિ ઉપર જઈએ છીએ તો ખૂબ આપણને માનસિક શાંતિ મળે છે અને ત્યાં આપણને ના્યાની સંસ્કૃતિ જોવા મળે છે જેમ કે અમે ઘણે અમે અમારે ત્યાં જઈએ છીએ દ્વારકા છે સોમનાથ છે એવું બધું. અમે ગયા ત તો ત્યાં જે આપણને બહુ મજા આવે છે હ દ્વારકા સોમનાથ એકદમ ખુબ જ સરસ થઈ ગયું છે હવે
હા અને જ્યારે આપ કોઈ ઐતિહાસિક જગા સંગ્રહાલય મંદિર કિલ્લો સમુદ્ર કિનારો પહાડા જંગલ અથવા બીજા રાજ્યમાં જઈએ તો ત્યારે એ જગઓની ઇતિહાસ લોકની રાણી ભાષા ભોષ ભોજન પરંપરાઘનનું શીખવા મળે છે. આ પુસ્તકમાં વાંચેલો એક વાત છે પણ એ જગો પોતાની આંખે જોવું હોય તો અલગ અનુભવ છે.
હા ચોક્કસ ચોક્કસ એ છે એટલે જ ને આપણે ખરેખર જે વાત ચીએ તો એ તો શું થોડા દિવસમાં બધું ભૂલાઈ જાય છે. પણ આપણે જે જગ્યા ઉપર ગયેલા હોય તે ક્યારે ભૂલાતું નથી. અને દરેક જગ્યાએ ભાષા અલગ હોય છે ભોજન બધા દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ જઈએ તો આપડણે અલગ અલગ રાજ્યમાં આ બધા ભોજન અલગ અલગ હોય છે તો આપણને એ પણ સારો ટેસ્ટ મળે છે.
હા પર્યટન પરિવાર ને નજીક લાવવા પણ મદદ કરે છે. આજકાલ બધા પોતા પોતાની કામમાં વ્યસ્ત હોય છે પર્યટન દરમિયાન પરિવાર સા સમય બિતાવે હસવું ખાઉું ફોટો લેવા. ચર્ચા કરવી આ બધું સંબંધને મજબૂત બનાવે છે. અને ખાસ કરીને બાળકો સાથે ફેરવા જઈએ તો પણ ખુશ થાય અને શીખે પણ ઘણું
હા હા તો એ જ સેલ અત્યારે તો આપણે જોઈએ છેએ કે મોબાઈલ નો જમાનો છે એટલે આપણે કેવું એની બધી મેમરી પણ લઈ શકીએ જ્યાં ફરવા જઈએ છીએ ત્યાં સેલ્ફી લઈએ છીએ ફોટા પાડીએ છીએ. તો એ પણ એક આનંદ જ છે અને એ આપણે પછી સંગ્રહ કરીને રાખીએ તો આપણે જ્યારે પણ અ ફ્રી હોઈએ પછી આપણે આપણા એકલા હોઈએ કે ગમે ત્યારે તો એ બધું જયારે ફોટાઓ જોઈએ ત્યારે આપણને શું એ બધું યાદ આવે. અને આપણ મન જયારે આપડ ક ઘટાડો કરતા હોય ત્યારે એ બધું પાછું યાદ કરીએ ને આપણે પાછા પ્રફુલ્લિત બની જાય. કે ભાઈ આપણેે આ જગ્યાએ ગયા ત તો આપણને આટલી મજા આવી ગઈ આ જગ્યાએ ગયાતા તો આપણને કેટલી મજા આવી ગઈ.
હા સરરૂઆત છે અને મિત્રો સાથે પર્યટન કરવું પણ મજાનું હોય છે ને મિત્રો સાથે જઈએ. તો મજા હસવા રમવા યાદો બનવાવી મજા અલગ જ છે પણ સાથે જિમ્મેદારી પણ રાખવા પડે સમય ખર સુરક્ષા. એક બીજાની સુવિધા ધ્યાનમાં રાખવી પડી ફક્ત મસ્તી ન. પણ યોજના પણ જરૂરી છે.
હા એ તો પહેલા જ અને આપડે આયોજનથી જવું પડે જો આપડણે ટ્રેન થી જ હોય તો પેલેથી ટિકિટ બુક કરાવી દેવી પડે હોટલો બુક કરાવી દેવી પડે છે. અને કઈ કઈ જગ્યાએ જવું છે તો એના માટે હવે તો ઘણી બધી સુવિધાઓ છે કે આપણે ઓનલાઈન બધું બુકિંગ થઈ જાય છે. ચાલો ઘરેથી આપણે અહિયાંથી ટ્રેનમાં જવું છે હવે તો ફ્લાટ ની પણ એટલી જ સુવિધા છે. કે આ એક છેડે થી બીજે છેડે આપણેે ગમે ત્યાં જવું હોય તો ફ્લાટ ની બુંગ થઈ જાય રેલવે માં બુકિંગ થઈ જાય પછી ત પણ આપણે હોટલો બુકિંગ થઈ જાય અને પછી ત્યાંથી પણ આપણે ટેક્સીઓ બુકિંગ થઈ જાય છે. તો આપને હવે આ પ્રવાસ પર્યટન કરવા ખૂબ જ ઇઝી થઈ ગયા છે. પેલાના જમાનામાં કેવું હતું કે ભાઈ જ પ્રવાસ પર્યટન કરવા જોવું હોય ને તો બહુ મુશ્કેલી હતી પણ આજના જમાનામાં. તો બહ સારું હ.
હા મને તો પ્રાકૃતિક પર્યટન ખૂબ ગમે છે પહાડ નદી હરિયાળી ઠંડી હવા. મન ખુશ થઈ જાય અને પ્રાકૃતિક જગવાનો મનને શાંતિ આપે. પછ શહેરની ભીડભાડ આવા ધાપડ. થી દૂર જઈને પ્રાકૃતિક વચ્ચે. સમય બિતાવો એ એક સુંદર અનુભવ છે એમાં આ મોબાઈલ. પણન ઓચો વાપર ન અને ક્ષણ્ય જીવ જીવો ગમેી.
હા એજ એજ અને પ્રકૃતિમાં. આપડણે જઈએ છીએ જયારે આપડણે પહાડો ઉપર. કે પછી દરિયા કિનારે જઈએ તો એટલી અમે એન્જોય. કરીએ છીએ અને દરિયા કિનારો અમાર ફેવરિટ. અ પર્યટન સ્થળ છે અને અમારા અહિયાંથી. અ પંદર કિલોમીટર જ દરિયા કિનારો છે તો અમે લગભગ. એવું હોય ને કે છુટ્ટી હોય કે પછી. કાંઈ એવું છે કે ચાલો વાર તહેવાર છે તો અમે ત્યાં જઈએ છીએ અને પછી. થોડી વાર દરિયામાં એને મોજ મસ્તી કરીએ છીએ. અને આમ કેવું પાણીના મોજા ઉછળે છે તો એમાં નાઈ. પણ લઈએ છીએ અનેને પછી એ ભીના ભીના થાય પાછા થોડી વારમાં સુકાઈ પણ જઈએ. એવું બધું એટલે આવું બધું આપણને ખુબ એન્જય. જેમેન્ટ આપે છે.
દારેક પર્યટનમાં હા ધારેક. પર્યટન માં ભી શ્રદ્ધા શાંતિ આધ્યાત્મિક. આત્મિક અનુભવાની મનને સ્થિરતા મળે છે લોકો. મંદિર ધામ તીર્થક્ષેત્ર દરગા. ગુરુદ્વારા જેવી જગ્યા એ આવે જઈની મનને શાંતિ અનુભવતા હોય છે. એ ફક્ત યાત્રા નથી પણ ભાવના ની પણ સફર છે ને.
હા હા હેજજ અને હવે તો લોકો. આપણા દેશમાં જ નહહી બહારના દેશોમાં પણ પર પ્રવાસ કરવા જાય છે.
કે નથી નથી.
તો એ. પણ ઈઝી થઈ ગયું છે તો આપણને આપણા જ દેશનું નહીં બહારના દેશો વિશે. પણ ઘણું બધું જાણવા મળે છે કે આ. હા હવે તો લોકો અમેરિકા છે કે યુરોપ છે ફરવા જાય છે. અ થાઈલેન્ડ છે આ. અ નજીક દૂર બધે શ્રીલંકા બધે જ ફરવા જાય છે દુબઈ. તો એમાં પણ ખુબ આપણને એ લોકોની સંસ્કૃતિ જાણવા મળે
હા હા એથી રોજગાર પણ ખૂબ મેે છે ને જ્યા પર્યટન વધે છે તો હોટ હોટેલ ગાાઈડ વાહન ફૂડ સ્ટોલ. હેન્ડીક્રાફ્ટ લોકલ બાજાર આ બધાને કામ મળે છે એટલે પર્યટન. અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે.
હા એ તો છે જ એટલે. અને હવે આપણને આ લોકોને પહેલા કરતા. આજના જમાનામાં થોડો ટાઈમ પણ મળે છે વધારે. સમય હોય છે એટલે આપણે જઈ શકીએ છીએ. એટલે એવું છે તો ચાલો પછી.